બાકી? હલો નમસ્તે કેમ છો?
હલો હા મજામાં. તમે કેમ છો?
હા તો આજનો આપણો ટોપિક છે. મ મનોરંજન ફિલ્મો વિશે. બરાબ
હા
હાલો
હલો
તો ઘણી બધી એવી ફિલ્મો હોય છે. અને હા ને ઘણા બધા એવા મનોરંજન જેમ કે કોઈ ઘણી બધી જે ફિલ્મો છે. એક એક મનોરંજનનો જ ભાગ કહી શકાય એમ. એટલે એમાં બહુ બધી ફિલ્મો હોય છે. જેમ કે પૌરાણિક જે ફિલ્મો હોય છે. ઐતિહાસિક ફિલ્મો હોય પછી કંઈક એવી બોલીવુડ છે હોલીવુડ છે. એવી બઉ બધી અલગ અલગ સાઉથ છે. પછી ઘણી બધી ભાષાઓમાં પણ ફિલ્મો હોય છે. જેમ કે ગુજરાતી ભાષામાં પણ ફિલ્મો હોય છે. જે આપડા ગુજરાતના કેટલાક સાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહન આપતી હોય એવી પણ ઘણી બધી ફિલ્મો છે. અને પછી ગુજરાતી ભાષા છે, હિન્દી ભાષા છી. મરાઠી ભાષાની કેટલીક ફિલ્મો હોય છે. એટલે બહુ બધી એવી ફિલ્મો હોય છે એમ. તો તમારો કોઈ એવો અનુભવ કે જે તમને વધારે તમારી એ તમને ફિલ્મ ગમતી હોય તો તમે શેર કરો બરાબર.
હા મેં તો હાલમાં એટલી બધી એમ મુવી તો નથી જોઈ. પણ આમ બધા જે જોવે છે એ લોકો કહે છે કે આ મુવી આમ મસ્ત હતી. એમાં આપણને શીખવાનું પણ મળે છે આમાં આવું છે, એમ કરીને કેતા હોય છે. તમે કઈ મૂવી જોઈ?
હા મેં તો હમણાં જ અ તાજેતરમાં જ હમણાં એક મુબી આ મુવી અત ઈ પેલી કરીને છે પેલી નામ સારું છે એનું પેલી ક્રોક ક્રોકટલ ટુ કરીને એક છે. હા એ મુબી મેં જોઈ હતી હમણાં જજી એમ હજી દસથી પંદર દિવસ પેલા જ હા મેં જોયેલી છે મુવી એમ. એ પણ સારી મૂવી હતી એમ. એટલે બહુ બધી ઘણી બધી મુવી છે એમ. મને થયું લાવ ને હું જોઈ આવું એમ તો જોવા ગયો પણ પછી એમ થયું કે આ મુવી તો અવે ના જોવાય એમ પછી પાછી. છો ઘરે આવતો રહ્યો. એટલે એમ ઘણા બધાને મૂવી ગમતી હોય એમ અમુક ને કોઈક. સ્ટોરી વાળી મૂવી ગમતી હો અમુકને કોઈક પછી. કઈક એવું એક્શન વાળી હોય. બધાની અલગ અલગ ચોઈસ હોય છે એમ. કેવા પ્રકારની મુવી ગમે છે જોઈ.
અમે તો અત્યારે તો નથી જોઈ પણ અગાડી પેલો લાલો મુવી હતો. તું એ બહુ મસ્ત એનું સીન હતું એ જોયું તો. બઉુ મજા આવી જોવાની એમાં આપણને આમ થોડું ઘણું આમ શીખવા ભી મળ્યું. કે કઈ રીતના લોકો શું કરે છે એમ
હા બિલકુલ બિલકુલ બોઉ બધી મહા લાલો મુવી પણ આ કૃષ્ણ સદા સહાય તે વાળી મુવી હતી મેં પણ જોઈ હત તીહા મોબાઈલમાં મેં પણ જોઈ હતી બઉ સરસ મુવી છે અને જૂની કેટલીક એવી યાદો છે કે જે જુનાગઢ માં ઘણા લોકો. ગિરનાર છે પછી ગિરનારની તળેટી છે પછી આપડે. ત્યાં દત્તાસ્ત અ દત્તાશ્રેય ની જે પર્વત છે પછી આપડે જે. ગિરનાર જે મુખ્ય છે ભવનાથ છે. બઉ બધા મંદિરો છે પછી ઉપર કોટ છે અશોકનું શિલાલેખ છે પછી. પડે ત્યાં પ્રાણી સંગ્રહાલય છે. બઉ બધી હું હમણાં જ અજી ત્યાં મુલાકાતે ગયો હતો જુનાગઢ એટલે બઉ બધા ત્યાં જુનું. જે વ્યક્તિને જૂની કોઈ વસ્તુ જાણવાનો રસ હોય એ વ્યક્તિ. જુનાગઢ તો ચોક્કસ ગયેલો જ હોય છે. એટલે એક પ્રકારનું મનોરંજન પણ થઇ જાય અને. લોકો ને આમ કઈક એવું કુદરતી. સાથે કંઈક એવો તાલમેલ થાય અને. પ્રકૃતિ સાથે જીવવાનો કઈક અલગ આનંદ મળે એટલે. એ બાજુ પણ જવું જોઈએ ક્યારે કે. તો એ પણ એક મનોરંજન જેવું જ છે એમ તો તમારું શું કેવું છે આમ તમને. વધારે મનોરંજન તમે ક્યા સ્થળે ગયેલા છો ગુજરાતમાં કે જ્યાં તમને આમ. કક એવો અને આનંદ આવ્યો હોય.
હ મેં તો આમ સ્કૂલ માંથી જયારે. પ્રવાસે લઈ જતા ત્યારે ગયેલા. ત્યારે આમ સ્કૂલ ટાઈમમાં તો બધા છોકરા આમ નાના હોય એટલે. ટીચર લોકો જોડે નામ ફરવાની પણ મજા આવે ત્યારે અમને પણ. ગિરનાર ને એ બધા લઈ ગયેલા તેમાં. સાથે ગાઈડન્સ બી હોય છે અને ગાઈડન્સ આપતા હોય છે કે આ સ્થળે આવું છે આમ. આપણને ત્યાંનો આખો ઈતિહાસ જાણવા મળે છે કે આ રીતે અહિયાં આવું છે. પછી મારા ઘરના પણ આ મારા ફય છે એ લોકો બધા. જગન્નાથ પુરી ને એ બધા ફરી આવ્યા. અને તે લોકો ત્યાં ફરીને આવીને બધી વાત કરે છે જે પૌરાણિકતા જે રીતે. મંદિર કઈ રીતના ત્યાં એ થયું ભગવાન કેવી રીતના પ્રગટયા તો એ સાંભળવાનું પણ એમ બહુ મજા આવે છે અને આપણને પણ એવું થાય છે કે ત્યાં જાય તો સારું એમ તો ત્યાંનું આમ ઇમેજિન કરતા મસ્ત મજા આવત હોય છે.
હા હા બરોબર હું પણ. આપડે આપડે ગુજરાતની અંદર બહ બધા એવા. સ્થળો છે પણ મેં પણ વિઝિટ કર્યા છે જેમ કે જુનાગઢ છે પછી આપડે. સોમનાથ છે અને આપડા દ્વારકાધીશની જે. દ્વારકા નગરી છે ત્યાં પણ હું આઈ થિંક જઈ આવેલો છું એમ. તો બઉ બધા એવા સ્થળો છે કે જ્યાં પછી એમાં પણ ક્યારેક એવું થતું હોય કે ફેમિલી સાથે જઈએ તો પણ બહુ મજા આવતી હોય છે એટલે એ પણ બહુ વસ્તુ સારી છે એમ એટલે ફેમિલી જોડે જ આવા કઈક એવા સ્થળો એ જવું જોઈએ જેનાથી અ લોકો સાથે નવા નવા લોકો સાથે પણ જોડાવાનો મોકો મળે અને નવા નવા દર્શન પણ હ થતા રહે એમ એટલે એ પણ એક વસ્તુ સારી છે એમ અને લોકો સાથે પછી સાથે જમીનને બેસવાનું અને વાતોના ગપાટા મારવાનું અને એ મનોરંજન કરવાનું કઈક અલગ જ મજા છે, એમ એટલે એ પણ બહુ એક મસ્ત છે એમ અને ફિલ્મની વાત કરું તો ફિલ્મમાં પણ ફેમિલી જોડે ક્યારેક એવી મુવી હોય તો ફેમિલી જોડે જોવાની પણ એક મજા આવે જેમ કે તમે વાત કરી કે લાલો મુવી અમે જોઈ છે એમ તો એ ફેમિલી જોડે જોવાલાયક મુવી છે એમ એટલે અમુક એવા સીન હોય છે કે જ્યાં ફેમિલી જોડે ના જોઈ શકતા હોય તો પણ ઘણી બધી એવી મુવી હોય છે એમ એટલે એ પણ વસ્તુ છે એટલે મારું તો એવું માનવું છે કે દરેક લોકો એ તો કઈ દરેક પ્રકારનું નોલેજ લેવું જોઈએ એમ અને દરેક પ્રકારની ફિલ્મ પણ જોવી જોઈએ એટલે કંઈક ને કંઈક એમાંથી શીખવા મળતું હોય છે એમ એટલે એવું હોય છે તમારું શું કેવું છે મુવી પર?
હા એ વાત તો તમારી સાચી છે અને આપણે જોવા જઈએ તો મનોરંજન માટે આપણે કોઈ સ્થળે પણ આપણા ફેમિલી જોડે ફરવા જઈએ છીએ તો પણ ત્યાં આપણે મનોરંજન માણી શકીએ છીએ અને જો કોઈ મુવી એવી હોય કે જે આપણા ફેમિલી સાથે જઈને જોવી જોઈએ તેવી મૂવી આપણે તે લોકો સાથે જોઈને પણ આપણે આનંદ મેળવી શકીએ છીએ
હા બરાબર છે એટલે દરેક પ્રકારની તો મુવી જોવી જોઈએ મને બધું એવું પણ હોય જેમ કે અમે કોલેજમાં હતા ત્યારે કોલેજમાં ફ્રેન્ડ સર કલ આખું હોય એટલે પછી બધા લોકો કે ય કે ચાલો આજે હવે લેક્ચર માં નથી બેસવું તો હવે આપડે હવે મૂવી જોવા જઈએ એમ અ કોલેજમાં હોય ત્યારે આખું મગજ જ એવો થઈ ગયો હોય કે જે પણ નવું ફિલ્મ બહાર પડે છે એટલે એજ દિવસે બધા લોકો અમે જોવા નીકળી જતા એમ પહેલે બઉ જ એમ કઈક અલગ જ મજા આવતી એમ કોલેજ લાઈફમાં એટલે દરેક લોકો પછી જે દિવસે ફિલ્મ બહાર પડે એ દિવસે જ જોવા અમે જતા થા એમ એટલે એ પણ જે ફ્રેન્ક સર કલ માં જોવાની જે અલગ જ કઈક મજા હોય છે એમ અત્યારે તો પછી અત્યારે ફોન કરીએ તો પણ અત્યારે કોઈક ને કોઈક એના કામમાં વ્યસ્ત હોય જાય એટલે પછી આવી નથી શકતા એટલે એ પણ જે મજા છે એ પણ એક અત્યારે જતી રહી છે એમ એટલે એવું ક્યારેક થાય છે કે નહી પાછા એક દિવસ બધા ભેગા મળીને પાછા કઈક નવી ફિલમ આવે તો બધા જોવા જઈએ એમ તો દરેક વ્યક્તિ એ મારું તો એવું માનવું છે કે જવું જોઈએ તમારું શું કેવું છે
હા જવું જઈએ
હા બિલકુલ બિલકુલ કેમ કે મૂવી અત્યારે બહુ બધા નીકળી ગયા છે નવા નવા જેમ કે બધાને અલગ અલગ પાછો આમાં રસ હોય છે કોઈકને લવ વાળા ગમતા હોય કોઈક પછી કપલ જતા હોય તો એના માટેના અલગ મુૂવી હોય એમ એટલે ફ્રેન્ડ સર્કલમાં હોય તો એ પ્રકારે મૂવી જોવું જોઈએ એમ તો એ પ્રકારે મૂવી પણ કઈક એક આઠ કલાક એવા એમ તેમાં પણ કઈક નવું નવું એનિમેશન હોય કે શીખવા મળતું હોય એટલે મારું તો એવું માનવું છે કે એક વાર તો જવું જ જોઈએ એમ અનુભવ દરેક વસ્તુ નું કરવો જોઈએ એમ કે એમાંથી કઈક ને કઈક એવું તમારા માઇન્ડ માં કઈક તમારે
પછી કઈક ડિપ્રેશનમાં હોવ તો પણ તમે તમારું માઈન્ડ છે હળવું થઈ જાય તો પણ ઘણું બધો રસ હોય છે એમ એટલે મનોરંજન તો અત્યારે બધી વસ્તુમાં મળે છે એમ અત્યારે કોઈ એવી વસ્તુ નહી હોય કે મનોરંજન ના મળે એટલે એ વસ્તુ તો દરેકે અનુભવ કરવો જોઈએ એમ તો શું કેવું તમારું એમાં
હા એ બી છે અને કોઈક મુવી તો એવી પણ હોય છે કે જે આપણને એકદમ ઇમોશનલ કરી દેતી હોય છે. અને અમુક મુવી હોય છે એમાં આપણને આમ બહુ મજા આવતી જેમાં હસી મજાક વાલી હોય છે જેમાં આપણને બવ આનંદ આવતો હોય છે અને અમુક મૂવી એટલી આમ ઈમોશનલ આપણને કરી દે છે કે આપણને તો એવું લાગે છે કે રિયલમાં જ એવું થતું છે એમ
હા બરોબર છે બરોબર છે. હા તો પાછા આપડે મળીશું બરાબર છે ને
હા હા ઓકે હા ચાલો બાય
બાય થેન્ક યુ
હા